હેલો,
હા આવી બોલો, અબી બોલો, અમણાં ,
હે,
કાઈ નહી બેસલી જ છો, તમે શું કરો?
યાદ જ ની કરે છે ફ્રેન્ડ ને,
કરું ને,
મેસ તારો વિડીયો,
હમ તમે બી કરી લેજો.
મારા પર્સનલ ફોન નહી માટે,
હા,
ના ફોન છે માટે,
સાર્વજનિક છે ને,
સાર્વજનિક છે.
હ હ હ,
આર બતાવ, આપ સ્કૂલના એ છીએ.
હમ મને બી યાદ આવે આપડા સ્કૂલ ના,
સ્કૂલ ના ટાઈમ યાદ હ,
હા દસ વાગે, મસ્ત સોઈને ખાાવ પી ને સ્કૂલ જાઓ. હ હ હ, ખાઈ પીએ ને મસ્ત,
સા વારે દસ વાગે,
આપ લે
પાંચ વાગ
હા હ,
ત્રણ રિસેસ થાય એટલું મજા આવે ને એમ,
હ,
ચલ ફરી જ સ્કુલ,
ચાલો,
ત્યાર ટીચર ભાગાવતી હતી.
હમણાં હ હ, કોઈ કોઈ ટીઝર પસાને કે ની પંચાને હરકે કે નહીં હોરક
કેટલા સ્ટુડન્ટો લોકો નીકળે છે આવે છે, ળે છે તો યાદ રાખશે, સાચી વાત કી ગને,
હમ સાચી વાત.
હ,
આપડા સ્કૂલ તો બહુ સારું હતા.
બઉ હાર હતા આપણા સ્કૂલમાં તો,
બધા ટીચરે બી બહુ હારું હતું.
હા કો સર લોકો બહુ સારા હતા. પ્રિન્સિપલ કે કર
હા,
સૌથી વધારે તો પ્રિન્સિપલ આપડું,
મારી ટીચર પણ બી પ્રિન્સિપલ હતી.
આવું પ્રિન્સિપલ તો કઈ નહી કેવું પણ નહી જોયું મેં તો, જેવું આપડું પીસ પલ હતો.
પર તે આપણા સ્કૂલ ના બહુત ડિપ્લોમન્ટ કીધા.
હા તે તે પ્રિન્સિપલ હતા એ ને તો બોત ડેવલપ ખલના,
હમ,
ન બની ગયા છે.
હમ પણ હમણાં છે ને પ સ્કૂલ છે ને, ખરાબ થઈ ગયા કે પેન્ટ વેન્ટ બધા નીકળી ગયા. ક્રેજ વ્રજ મળ દા પે,
ઠીક ઓફિસ વગેરા ને બ ચેન્જ, એટલા માટે ક હા હા એટલા માટે
મેં તો બહ બહુત પહેલા દિવસે જોયા તો બહુ સમય પછી જોયા.
ની પેલા તો, આપડે પેલા ભણતા બો ત્યાં પહેલા આપડે મોટા મોટા આવીએ હતા.
હમ અમ્મા તો નલા લા, ના લ પોયરા પોય રી,
ગાર્ડનમાં જવા નહી આવ્યો કોઈ તો,
હા,
ઘાણા મ કોઈ ની જય સ,
પુળા,
આપડા હોલ ને,
લાંબુ હતું હા હા,
બાંબુ, કેટલા લોકો આમ આવી જાય ને,
હ હ, બધા આપણા તો પૂરા સ્કૂલમાંય જાય.
તો પણ જગ્યા ખ અ રહી જાય છે.
ખાલી હા ખાળી,
એ તો,
મૂક, કે પાસે વેલું છે બહુત મસ્ત હવા આવ્યા કર.
બધા ક્યા, ચાલે,
ચાર ચાર અ બ ક ડ,
ના ના તો ચા આવું, આ મોટું મોટું અને બધા ટીચ પણ, ક્લાસમાં હતા.
હારુ હરુ હા,
કેટલું શા થી,
કોમ્પ્યુટર ક્લાસ,
ક્લાસ પણ હતું, સાયન્સ લેબ બી હતું.
હા સાયન્સ લેબ ભી હતી,
આવી જા,
બધા હા ગેમોસ હતું. બેમિન્ટન હમ્મ.
સારા હતા.
હું ભી દિવસ બહ સારું હતા.
વાતો
હમ્મ સ્કૂલ પાસે એક સમોસા વાળા હતા ને વડાપાવ વાળા?
હા એ વડાપાવ તે તે દુકાન વાલા ત્યાં કેટલું ભીડ લાગી જાય ને હમણાં પણ તો પેલા તો
હા આપડા દિવસ હતા જે
હવ. અનિવાર તો કેટલું ભીડ લાગી જાય, ટાઈમપ
હા. ટાઈમ પાસ. હું તો વડાપાવ, સમોસા, ડાબેલી.
બપોરે ને બપોરે આવી જાય ગોળો વાલો આવી જાય.
હા. ગોડ સાંજે.
હ. અને પણ બઉ મજા થાય તો
હમ્મ.
બીજા આપડા જ માતો
તમને ખબર છે હું પિકનિક પી ગલી હતી, પિકનિક.
ગેલી હતી.
હા.
હા હું પણ તો ગેલી હતી. હા મેં તો ગેલી હતી પાંચ દિવસ માટે કચ્છ ગેલી હતી.
હા.
હા પા
મલવા આઈવી?
બસ માટે બવ મજા આવી ગઈ તે તો યાદજ રાખશે ચેતન દેખાવીશ એલ્બમ પણ નીકળ્યું છે એનું.
હા, શું શું જોયા હતા?
છતો કાચનો ત્રણ હતો, ગયા અને ત્યા બહુત રાત કામ વગેરે વગેરે બો તા હોટલ લઈ ગયા હતા અમે, પાંચ દિવસ!
હા પાંસ દિવસ.
હા હા ખાના ભાટે થઈ ગયે લા માં દસ લોકો.
લાંબુ રુમ હતું ને?
હા બઉ મોટું રૂમ હતું ત્યાં નુ બાથરૂમ હાથ માટે પણ રૂમમાં જ અને ગીઝર અને પણ ત્યાં જ હતો. પિકનિક તો ઠંડીમાં જ છીએ, સારું ન તો બર્થડે માનાવીએ આપણે
હા
મોટું
હું પણ ગેલી હતી કામ લવડાવ ધ વલસાડ
સારું.
એ પણ મજા આઈ ગઈ હતી.
રાવડા ગેલી હતી હતી તિથલ હા ડુંગર
હમ્મ.
હા મજા આયવી. સ્કૂલ ના પિકનિક સ્કૂલ ના પિકનિક હોય. જે ફ્રેન્ડ હાટે મનાવીએ એ તો બહું
એ જવા માટે જ તો કેટલો રડી રડી રડી ને ગયા હતા ગયા હતા કેટલા અમે ચાલી નહિ એકતા.
હ મને ત્રણ ક્લાસ
બાધા ચ ગેલા હતા પ્રિન્સિપાલ ભઈએ તો નિશાસ એ
નર્મદા પણ ગેલા તમે?
નર્મદા ની ગેલા.
અ એનો હું સે અ સરદારભાઈ પટેલ નો છે ને એનો
ના, સરદાર વલ્લભભાઈ
હમ્મ હમ્મ.
નિવરસિટી ને સ્ટેચ્યુ ઓફ સિટી.
ની ની સ્ટેચ્યુ ઓફ
નથી નથી ગયેલા છે અમે
મને લાગ્યું કે તમે ભાગવા ની ની ની
જે આવવાના છે ત્યાં.
હા ને.
એ પણ હા એક વાર તો શે ને
તે બો હારું છે.
હા કેટલું મારા છે ને
મારા ભાઈ તો એ એ સોમનાથ ગેલા હતા. પાંચ દિવસ.
સોમનાથ હ પણ બો માટે
હ તીન હજાર,
હમે તો ગેલા હતા બંને પ, હાતા ને પચીસસો પાંચ હજાર, ભરીયા તાપ માં, પાંચ પાચ તો થઈ ગીયા બે હજાર,
પા પાંચ,
સત્તર કે અઢાર, કેલી અતી,
હ, અઢાર માં ગેલો તો સત્તરમાં,
ધાર મધ્ય,
મજા આયવી ને બસ,
બો મજા આવી એતી જ,
હું તાને છે, હું તને પછી કોલ કરું હા કે, મ હું તને પછી કોલ કરું.
છે બાય,